હલો.
હલો. મારી અવાજ આવે છે?
હા, આવે છે. કેમ છો?
મજામાં. તમે કેમ છો?
છે. હમણા શું કરો છો?
બસ વહી રહ્યા છે. તમે શું કરો છો?
આમ જ આમ ટાઈ
શું વિષે કેવા માંગો છો, તમે આજે?
ઉનાડા વિશે હ. ગરમી, હ, વર્ષમાં સૌથી ગરમ ઋતુ છે, ભારત ભારતમાં સામાન્ય રીતે માર્ચું માર્ચ થી જૂન સુધે ગરમી ના ઋતુ રહે છે આ ઋતુ કિર ખુબ જ તીવ્ર હોય. જેના કારણે તાપ આ બધી જાય છે ગરમી. ના દિવસે લોક હળવા અને સુતરા કપડાં પહેરે છે, શરીર ન ઠંડક મળે તે માટે લો બધું પાણી પીવે છે તેને લીંબુ સવત છાચ નરિયેલ પાણ અને ફળો ના રસ સેવન કરે છે આ ઋતુમાં કેરી તરવું જ કરરવું જ અને લીચે જેવા સ્વાદિષ્ટ ફળ મળે છે બધું ગરમીને કારણે લૂ લાગવાની શકતા રહે છે તેની તેથી બપોરે સમય બહાર જવાનું ટાળવું જોઈએ વિક્ષ બાપર અને પાણી નો ઉપયોગ કરવો જોએ જોઈએ હમ હમ ગરમી ના પ્રભાવે ઓછા કરવા માં મદદ મળે છે ગરમીને ઋતુ આપણે પાણી નું મહ સમજવું છે અને સ્વાસ્થ્યની સારી કાળજી રાખ સ્વાની પ્રેરણા આપે છે
સાચી વાત છે તમારી કે ગરમીના ગરમીના અ આપણે ઉનાળા વિશે વાત કરીએ છીએ આજે કે ગરમીમાં આપડણે કેટલા તપી જઈએ છીએ કે ગરમી આવે એટલે આપણે કે એટલા ઉના ઉના થઈ જઈએ છેએ અને ગરમીના ટાઈમે છે ને આપણે આપડણે વધારે કરતા ઠંડી ઠંડી વસ્તુઓ ખાવામાં બહુ મજા આવતી હોય છે. જેમ કે ચ છાસ છે દહી છે. અને જૂસ છે લીંબુ શરબત છે અને બહુ બધી અ હોય છે વસ્તુઓ ખાવાની અને જ્યુસ પીવાનું હોય છે તો આપણે બહુ સારો લાગતું હોય છે અને તમને ખબર જ હશે કે ઉનાળાના ટાઈમે પાકવન વધારે શું થાય છે જેમ કે કેરી છે અને કેરી તરવું છે કટેટી છે અને ઘણી બધી પાકો થતી હોય છે અને ખેતીઓમાં બી ઘણી બધી પાકો થતી હોય છે જેમ કે ઘઉ છે ઘઉ છે અ બાજરી છે એવું બધું કપાતું હોય છે તમે શું કેહેવા માંગો છો ઉનાળાના વિશે
મન તો તરવોજ ખૂબ જ ભાબે ત તુ છા ઉનાડામાં તો ઘરથી બહો છું નીકળું છું ઉનાળા માં બપોરને ટાઈમ તો નીકળતી જ નથી બપોરના ટાઈમ બે વાગે કે કેટલા ધુપ હોય છે જયારે આપણે બહાર જઈએ તેમાં આપણે એટલું ગરમ લાગે જારે પાણી ના મીલે ત્યારે ગળું સુખવું લાગે સાસ ફૂલવું લાગે હ તો બઉ ઓ છું જાઉં છું બહાર આઠ
સાચી વાત છે તમારી કે ઉનાળાના ટાઈમે આપડે બહાર બી નથી નીકળી શકતા બપોરે અને તમને ખબર જ હશે જે કામ નોકરીઓ જ કરતા હશે એ લોકો
કેટલી ગરમી લાગતી હશે કે એ લોકો કામ કેવી રીતે કરતા હશે એ લોકો કેવી રીતે ગાડી ઉપર જતા હશે એ લોકોને કેટલો તાપ લાગતો હશે અને તમને ખબર જ હશે કે આ ઉનાળાના ટાઈમે આપણે કેટલા તપી જતા હોઈએ છીએ આપણે વારંવાર આપણે પાણી પીતા હોઈએ છે ઘડી આપણે વારંવાર પાણી પીતા હોઈએ છ છેએ કે આપડું ગળું સુકાઈ જતું હોય છે ગરમીના ટાઈમે વધારે અને ગરમીઓના ટાઈમમાં છે ને આપડે બહુ અ ઠંડી જગા ફરવાનું બહુ સારું લાગતું હોય છે જેમકે આપણે લીમડાની જે બેઠી ને તો કેટલી મસ્ત ઠંડી પવન આવતી હોય તો બહુ સારું લાગતું. હોય છે અમારા ગામડાઓમાં તો બધા એવું જ કરતા હોય છે. કે ખાટલા લઈને આપડણે લીમડા નીશે બેસીએ ને તો બહુ મસ્ત પવન આવતો હોય છે અને બહુ એક મજા લેતા હોઈએ છે ઉળ અને ઉનાળાના ટાઈમે એ લોકો છે ને વધારે. આસ દહી એવું બધું બહુ ખાતા હોય છે ગામડા વાળા. અને એ લોકોને બહુ સારું લાગતું હોય છે અને ખેતી અને ખેતી કરવામાં બી એ લોકોને કેટલું મુશ્કેલી પડે ત આપનું તમને ખબર જ હશે. કે ગરમીઓના ટાઈમમાં આપણે ખેતી કરવાનું કેટલું મુશ્કેલ હોતું. તમે શું કેવા માંગો છો આ વિશે તમે શું કેવા માંગો છો ઉનાળાના વિશે
હલો. હલો.
હા બોલો ને મેં સાંભળો છો તમે શું કહેવા માગો છો.
હ એમાં બધાલો. સુતના કપડા પહેરવાનો બો ગમે છે. બહાર જાવો છે તો સફેદ કપડા પહરી કરીને જવા જોઈએ કેમ કેમ તે ગરમી સૂર્ય ની કિરણો હ. કમ સોંપે છે આમ ઉ નાળમાં આપડે આમનો કેરી રસ પીએ છે કેરી ખાઈએ છે આપડણે જ્યાં જ્યાં જ જોઈએ છે ત્યાં તમને કેરી, તરબૂજ. લીચી ખરબું જોવા મળે છે. હમ.
સાચી વાત છે તમારી કે આપણે ગરમીઓના ટાઈમે કેરી ખાતા હોઈએ છેએ તરબૂજ ખાતા હોઈએ છે કે આપણા શરીરમાં ઠંડક થઈ શકે અને તમને ખબર જ હશે ગરમીઓના ટાઈમમાં છે ને આપણે ઝાડાં કપડાં નથી પહેરી શકતા વધારે અને આપણે કોટનનાં કપડાં પહેરીએ છીએ કોટનની સાડી છે, કોટનના ફ્રોક છે. કોટન ના ડ્રેસ છે એવું બધું પહેરતા હોઈએ છે. અને તમને ખબર જ હશે કે આપણે ઉનાળાના ટાઈમે આપણે કશે ફંક્શન હોય તો આપણે જવાનું થાય ને તો આપણે જાડા કપડાં નથી પહેરી શકતા કે આપણે બહુ સારા કપડા ભી નથી પહેરીને જઈ શકતા ઉનાળા ના કારણે કે ભારે ગરમી લાગતી હશે તો આપણે આ ટીકલીવાળી જે સાડી હોય. એ પણ નથી પહેરી શકતા કે આપણે ક જઈ બી નથી શકતા ઉનાળાના ટાઈમે કશે ફરવા બી નથી જઈ શકતા કે સારા કપડાં પહેને બહાર બી નથી નીકળી શકતા. કે આપડે કમ્ફર્ટેબલ લાગે એવા જ કપડાં પહેરીને આપણે ઘરમાં રહીએ છીએ વધારેમાં એજ જોવા મળત તો સેનાઇટી છે જેમ છે નાઈટી છે, કોટન ના ટોપ ને એવું બધું પહેરવામાં આવતું તો હોય છે અને તમને ખબર જ હશે કે ગરમીઓના ટાઈમે તો આપણે વધારે એમ બરે ફરવા પણ નથી જઈ શકતા. કે કશે આપડ ફંક્શન હોય તો આપણે જઈ નથી શકતા ઉનાળા ના કારણે કે આપડણે આપડ નાના નાના છોકરાઓને કેવી રીતે લઈ જશું કે બહાર એટલી ગરમી લાગતી હોય છે કે આપડી ગરમીઓના શું જઈએ . બચ્ચા બી બીમાર થઈ શકે છે આ ગરમી ના કારણે વધારે લૂ લાગી શકે છે કે એ લોકોને તાવ આવી જાય બચ્ચાઓને તાવ આવી જતો હોય છે ઘણું બધું થતું હોય છે તમે શું કેશો.
હમ્મ બીજું. આમ તો આમ જયારે જોઈએ તો હમણાં હમણાં ના ટાઈમ કેટલા બધા છે બધા લોકો એસી, કુલર, પંખો લગાવી રાખ્યા છે. ઉનાળામાં પહેલાના જમાનામાં જો તમે ના એસી, ના કુલર, ના પંખો હત તો બધા જ હાથ પંખાના યુઝ કરીને ગરબી કામ કાપતા હતા. લેકિન હમણાં જો કેટલી સુવિધા છે. આટલી સુવિધા છે કે આપડે બહાર જઈએ પછી ગરમીથી ઘરે આવીઈએ તો એસી ચાલુ કરીને બેસી જઈએ. કુલર ચાલુ કરીને બેસી જઈએ, પંખો ચાલુ કરીને બેસી જઈએ. નહી તો ફ્રીજનો ઠંડો-ઠંડો પાણી પીએ. હમ્મ ઠંડો-ઠંડો ખાના કે ઉનાળા માં વધા હા. સાદા ખાના ખાવામાં બો હારું લાગે. બધા મસાડું વાળા ખા
કે ઉનાળા માં આપણે સાદું ખાવાનું જ બહુ સારું લાગતું હોય છે. અને ઉનાળાના ટાઈમે આપડણે વધારે કરતા દાળ ભાત ને એવું બધું ખાતા ખાતા હોયે છે. કે આપણે ઠંડો કોરાક એકદમ હલકો હોય અને વધારે કરતા તમને ખબર હશે કે વધારે કરતા આપણે ઘઉંની જે અ ઘઉંની ભઈડ બનાવવામાં આવે ને. એ બધા અ ભૈડ બનાવી ને આપણે છાસમાં એ લોકો મિક્સ કરીને ખાતા હોઈએ છેએ તમને તો ખબર જ હશે.
. હમ્મ દહીં, રોટલી છાસ રોટી વધા ખાઈધે ચાવલ ચા છાસ ચાવલ બધા કઢી ચાવલ કેટલી કેટલી મસ્ત લાગે ગરમીમાં ઠંડીમાં તો આપડે ખાઈએ ન શકીએ. કઢી ચાવલ કેમકે ઠંડીમાં બધા કે ઠંડ લ ઠંડ લગ લગ છે. લાગશે એટલે બધા ખાતા નહી. હમણા તો ઉનાળામાં જ કઢી, ચાવલ, દહી, છાસ ઠંડુ-ઠંડુ પાણી. હમ્મ કોલ્ડ ડ્રિંક વગેરે કોલ્ડ્રિંક, આઈસ્ક્રીમ બધા જ ખા
સાચી વાત છે તમારી કે વધારે કરતા આપણે ઠંડી વસ્તુ જ ખાતા હોઈએ છે. અને ગરમીઓના ટાઈમમાં છે ને આપણે અ આપણા ઘરમાં કુલર એસી ચાલુ કરીને બેસ તા હોઈએ છે. આપણે ઘરમાંથી બહાર નીકળવાનું બી મન નહી કરે જેના ઘરમાં જેના ઘર પ કચરા વાળા હશે ને એ લોકોને તો કેવું આમ ઠંડુ લાગતું હશે તમને આ બધી મારી વાત મા માહિતી આપી મેં તમને કેવી લાઈગી.
બ વાાર હમ્મ